હલો
હલો.
અવાજ આવે છે મિત્ર.
હા મિત્ર
શું કરો છો મિત્ર?
કઈ નહી હમણાં બેઠો શું.
હા બરાબર ચાલે છે ને બધું.
હા મિત્ર બરાબર અને તમારું મિત્ર.
બધું બરાબર મિત્ર શું તમે ફ્રી છો મિત્ર?
હા મિત્ર કોને.
તો એક ટોપિક વિશે માહિતી મેળવવાની હતી, તો તમે ફ્રી રહેશો તો પછી સજેસ્ટ કરશો.
હા મિત્ર. ચોક્કસ
હા હ ટોપિકનું નામ છે સ્થાનિક તહેવારો અને પરંપરાઓ.
હા મિત્ર તમારો આ ટોપિક સે હા ખુબજ મને ગમ્યું. કારણ કે ટોપિક નુ નામ જ એવું છે કે સ્થાનિક
હમ્મ. રાહ હ
મિત્ર તમારો જે ટોપિક છે એ ખુબ જ મહત્વનો છે કારણ કે આપણે ભારત દેશમાં જોવા જઈએ તો જે અ તહેવારો છે જે પરંપરાઓ છે તમને ખબર હશે કે આપડે જે ભારત દેશ એવો દેશ છે કે જે બધા જ તહેવારો ઉજવવામાં આવે છે આપડ દેશમાં એવું નથી કે આપડા દેશમાં ખાલી આજ તહેવાર ઉજવો કે આપણે દેશમાં ખાલી અ આટલા જ તહેવાર ઉજવવાના આપણા દેશમાં એવા બધા અલગ અલગ તહેવારો છે તમને ખબર જ હે કે રક્ષાબંધન આપે પછી, દિવાળી છે, પછી હોળી છે, ને એવા બધા અલગ અલગ તહેવારો છે, તો મિત્ર તમને ખબર જ હશે કે આપણે અલગ અલગ તહેવારમાં એવી અલગ-અલગ પરંપરાઓ કરવામાં આવે છે. અલગ- અલગ એવા દેવતાઓની પ પૂજા કરવામાં આવે છે મિત્ર મને તો એટલું બધું નહી ખબર પણ મિત્ર આપણને ખબર જ હશે કે જો કોઈ તહેવાર આવે તો એની અંદર જે દિવસે તહેવાર હોય એ દિવસે જે પણ આપણા સમાજના જે વડીલો હોય કે પછી જે એવા જાણીતા માણસો હોય એ એ એ સમય દરમિયાન અલગ-અલગ એવા પરંપરાઓ કે એ એના તરફથી જે પણ જે પૂજા કરવામાં આવે છે એ લોકો કરતા હોય છે ને મિત્ર એ જે પરંપરાઓ છે તે આપણે જે અ આવનારી જે આપડી જૂની પેઢી છે ત્યારથી એ લોકો જે પરંપરાઓ છે એ લોકો એ સાચવી રાખેલી છે ને જે આજે આપણે જોતા હોય છે મિત્ર, ને મિત્ર આપણને ખબર જ છે કે કોઈ પણ તહેવાર હોય તો પેલા આપણેે પૂજા કરતા હોય છે એની અંદર આપણેે જે દેવતાઓની પૂજા કરતા હોય એને પછી આપણેે ખાવાનું કે અલગ અલગ એવા ફળ કે બધી અ આપતા હોય પછી આપણે એ પછી જે તહેવાર છે આપણેે ઉજવવા લાગીએ છીએ તમે મિત્રો જોઈ શકો છો કે જયારે આપણે ગણેશ ઉત્સવ હોય ત્યારે આપણેે એ દિવસે આપણે ગણપતિ બેસાડતા હોય છે પછી એની આપણે પૂજા કરતા હોય છે. તે કરતા હોય છે ને પછી અલગ-અલગ એની જે એક્ટિવિટી હોય એ આપડે કરતા હોય છે ને પછી આપણેે જે પછી પણ કાર્યક્રમ છે તહેવારનો તે પછી આપણે કરતા હોય છે મિત્ર. તો મિત્ર આપણેે જોવા જઈએ તો. આપડા જે ભારત દેશમાં છે તે મિત્ર અલગ-અલગ એવા બધા તહેવારો છે ને એ અલગ-અલગ તહેવારો જે છે તે અલગ-અલગ લોકો અલગ-અલગ રીતે ઉજવતા હોય છે જેમ કે આપણે ગુજરાતની અંદર જે આપણે. તમને ખબર હ મિત્ર કે જે આપણે ગરબા માટે ખૂબ જ ફેમસ છે એવી જ રીતના જે બીજો કઈ રાજ્યો હશે તે બીજા બધા એવા તહેવારો માટે ખૂબ જ જાણીતા હશે તો મિત્ર તમે પણ થોડી ઘણ થોડી ઘણી એવી મને માહિતી આપો કે તમારા આજુબાજુ આવા બધા તહેવાર ઉજવવામાં આવે છે મિત્ર.
હા મિત્રો ઉજવામાં આવે છે તમારી વાત સાચી છે મિત્ર કારણ કે જે વર્ષોથી તહેવારો ચાલે છે એને આપણને હજુ સુધી ટકાવી રાખ્યા છે મિત્રો એ જાળવી રાખ્યા છે મિત્રો એ તહેવારો આપણને. આપણે હોતા પણ નથી તેના પહેલાથી તહેવારો જે ઉજવવામાં આવે છે એને એજ વાર ભરતે ઉજવવામાં આવે છે એટલે જે આપણો ભારત દેશ છે ને એ તહેવારોની બાબતમાં બહુ આગળ છે મિત્ર એમાં પણ જો આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા વિસ્તારની વાત કરીએ તો સ્થાનિક તહેવારો અને પરંપરાઓનું ખૂબ જ મહત્વ છે મિત્ર દરેક તહેવાર માત્ર ઉજવણી માટે નહી પરંતુ તે સંસ્કાર સંસ્કૃતિ અને એકતાનું એક પ્રતિક છે મિત્ર જ્યારે પણ લોકો તહેવાર આવે છે ત્યારે આખું ગામ કે સમાજ એક સાથે ભેગું થાય છે લોકો ખુશી ખુશી થી ઉજવણી કરે છે એકબીજાના ઘરે જાય છે શુભેચ્છાઓ આપે છે આ બધાથી સંબંધો ખુબ જ બની જાય છે મિત્ર કારણ કે સ્થાનિક તહેવારો અને પરંપરાઓ આપણા સાંસ્કૃતિક વારસાની ઓળખ છે આપણા પૂર્વજોએ વર્ષો પહેલા જે પરંપરાઓ શરૂ કરી હતી તે જ આજ સુધી ટકી રાખી છે જે આપણને ટકી રાખી છે તે આજે પણ આપણને એકબીજા સાથે જોડીને રાખેલી છે એમ તો તહેવારો માત્ર આનંદ અને મનોરંજન માટે જ પૂરતું નથી એવું એવું નથી. પરંતુ એ એક સંસ્કાર છે એ એક એકતા છે અને એક સહકાર નું મહત્વ પણ છે એમાં ગુજરાતની જ વાત કરીએ ને તો એમાં સૌ પ્રથમ પ્રથમ ક્રમે તો નવરાત્રી જ આવે છે મિત્ર એ સૌથી લોકપ્રિય છે ગુજરાતનું. એક લોકપ્રિય તહેવાર છે. નવ દિવસ સુધી લોકો ગરબા અને દાંડિયા ખૂબ મનોરંજન થી રમે છે ગામડામાંથી લઈ શહેરો સુધી દરેક જગ્યાએ ઉત્સાહ જોવા મળે છે નવરાત્રી માત્ર નૃત્ય નો તહેવાર નથી પરંતુ એ માતાજીની પણ ભક્તિ અને શક્તિ નો આદર રાખે છે એવો પણ એક તહેવાર છે મિત્રો કારણ કે લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને પોતાની સંસ્કૃતિને જીવત રાખે છે.
અને બીજું જોઈએ તો ઉત્તરાયણ પણ ગુજરાતનો ખૂબ જ એક સારો તહેવાર છે કારણ કે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. ઉતરાયણ દરમિયાન લોકો પરિવાર અને મિત્રો સાથે મળીને પતંગ ચગાવે છે. કાપુ કાપ કરે છે, છે અવાજો વાતાવરણ થી આનંદ બની જાય છે અને તહેવાર એકતા અને આદર નો સુંદર ઉદાહરણ છે મિત્ર અને ગુજરાતમાં એટલું એ ગુજરાત થ કે આખા દેશની વાત કરીએ પરંતુ જો કોઈ તહેવાર હોય તો એકબીજાના ઘરે જાય એનો આદર કરે છે મિત્ર. એકબીજાના સગા સંબંધીઓ ઘેરે જાય છે અને એમ નથી એવ એવી એટલી લાગણી મજબૂત થઈ જાય છે ને, કે કેવા જેવું નથી મિત્ર. હવે જોઈએ એક બીજો તહેવાર કે જે દિવાળી. દિવાળી પણ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે, મિત્ર. ઘરોને સાફ કરવામાં આવે છે. દીવડાઓ પ્રગટવામાં આવે છે અને લોકો નવા નવા કપડાઓ પહેરે છે, તો એ જોઈ તો પછી આપણા ગામોમાં કેટલાક સ્થાનિક મેળાઓ ધાર્મિક ઉત્સવ પણ ઉજવાય છે. ત્યાં કેટલાક દૂર દૂરથી આવે છે, લોકો જવા આવે છે. આવા મેળાઓ ઉત્સાહિત અને સ્થાનિક સંસ્કૃતિને જીવંત રાખવામાં આવે છે, મતલબ લોકો પોતાની લોક કરતા અને લોક સંગીત પરંપરાગત રીતિ રિવાજો પ્રદર્શન કરે છે, તેનાથી નવી પેઢીનો પણ પોતાની સંસ્કૃતિ વિશે જાણકારી તક મેળવે છે. ને એવું લાગે છે પરંપરાઓ આપણને આપણા મો સાથે જોડીને રાખવો જોઈએ ભવિષ્યમાં અને હાલમાં પન, તો એ વિશે તમને શું રાય છે, મિત્ર?
હા, મિત્ર તમે કીધી એ તદ્દન સ ચી વાત છે, કારણકે આપડે જોવા જઈએ તો જે તહેવારો છે તે આપડી જે અહ એકતા છે એ જાળવી રાખતા હોય છે, કારણકે મિત્ર કોઈ પણ તહેવાર હોય તે દરમિયાન જે બધા લોકો હોય એ બધા લોકો અહ ઉજવતા હોય છે સાથે મળીને, ને મિત્ર તમને ખબર છે કે આપડા ભારત દેશમાં એવું કશું લાગી પાડ્યું નથી કે જો આપડે આજ ધર્મો અપનાવવો જોઈએ ને આપડે આજ ધર્મો નું પાલન કરવું જોઈએ, આ ધર્મ ના લોકો માટે અહં કોઈ જગ્યા નથી કે આવી બધી કોઈ સરકારે પેલું બાર પાડેલું નથી, ને એની અંદર આપડે જે લોકો છે એ તહેવાર દરમિયાન એક સાથે બધા ભેગા થાય છે, તેથી એ લોકો વચ્ચેનું જે પણ કઈ પાયો છે એ ખૂબજ મજબૂત થાય છે, જેથી કરીને આવનારી પેઢી છે એ પણ સારી રીતે રહે ને મિત્ર બીજી એ વાત, કે તમે કીધી તેમ કે જે આપડા જે વડીલો છે તે જે પરંપરા દરમિયાન પૂજા કરતા હોય તે આપડે આવનારી પેઢી હોય તા સુધી આપણે સાચવી રાખવા જોઈએ, કારણકે એનાથી જે પણ આપડી આવનારી પેઢી છે એના ઉપર એની અસર પડશે. જો આપડે જો એકતાથી નઈ રહીશું તો પછી જે આપડા આવનારી પેઢી છે એ પણ સારી રીત તે ને સુખીથી રહી શકતી નથી. એના માટે આપડે જે કોઈ પણ તહેવાર આવે એ ખૂબજ ધૂમધામથી અને શાંતિથી ને ખૂબ જ એમાં મજા આવે એ રીતના આપડે બધાએ ઉજવવો જોઈએ. જેથી કરીને જે આપણા આવનારી પેઢી છે ને જે આપણા ઉપર પણ જે આપણા મનમાં કોઈ વિચાર હોય કે જે પણ આપણા જે માઈન્ડ જે આપણું છે એ પણ ફ્રેશ થઈ જાય ને પછી એની સારી રીતે પછી આપણે જીવન કે જિંદગી છે તે આપણેે ગુજારતા હોય છે. ને મિત્ર મને એ વાત ખુબ જ ગયમી કે આપણા જે ભારત દેશ છે એમાં અલગ અલગ એવા ધર્મો પાળવામાં આવે છે. ને બધા ધર્મોને એક સમાન રીતે એવું હક આપવામાં આવે છે ને બધા ધર્મો સમાન છે, એ રીતે બધા ઉજવતા હોય છે એ મને વાત ખૂબ જ ગયમી.
હા મિત્ર તમારી વાત તો સાચી છે. કારણ કે પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવું એ આપની સૌની જવાબદારી છે. તો સ્થાનિક તહેવારો છે પરં પરાઓ છે, આનંદ છે, એકતા છે, સંસ્કાર છે, પોતાની ઓળખ છે, આ બધું આપણને તહેવારોથી જ શીખવા મળે છે મિત્ર. તો એટલું બધું દસ મિનિટનો ટાઈમ આપવા બદલ મિત્ર તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
હા મિત્ર.